હલો.
હા બોલો.
તમને માર
હા આવે છે તમને આવે છે.
હા આવે છે કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં આજે મને એવું થયું કે બહુ દિવસ થાય તો તમને કોલ કરું કે. આપણેે જે ગુજરાતીઓનોો ખોરાક છે એના પર ચર્ચા કરીએ તમારો શું કેવો.
હા તમારી સાચી વાત છે ગુજરાતી ખાવાના વિશે ચર્ચા તો કરવી જોઈએ.
હા એજ ને કે આપડું ભોજન જ કેટલું આમ સરસ છે કે. તમે જુદા જુદા ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાઓ જઓ એમ ખોરાક બદલાતો રહેે. કે તમે જ્યાં બી જાઓ કાઠિયાવાડ જાઓ તો કાઠિયાવાડી થઈ જાય ચરો. તાર બાજુ જાવ તો એ બાજુ એવું થઈ જાય એવું છે આમ તમારું દરદ નો ખોરાક શું રે છે.
બસ અમારે ત્યાં તો દાળ ભાત સાાક રોટલી સલાડ. અને કઠોળ હોય છે.
હા આ તો સૌથી સારું છે.
હા એ કેમ કે એ છે ને આપણા શરીર માટે હેલ્ધી પણ છે
હા એ તો છે જ ને આપણા શરીરમાં પૌષ્ટિક તત્વ કેટલા મળે કે એનાથી.
હા એનાથી આપણને પ્રોટીન. કાર્બોહાઈડ્રેટ જે વિટામિન્સ છે એ બધા એનાથી તો પૂરા થાય છે.
હા એટલે જ ને અને આમ જોઈએ તો ખીચડી કડીી પણ કેટલા આમ સ્વાદિષ્ટ એટલા. અને આપડે આમ તબિયત હારી ના હોય તો બધા એવુંજ કે કે ખીચડી ખાવ તો કેવું કે. સાદું ભોજન સરળ હોય તો આપડે પછી પણ જઈ આરામથી.
હા. હા એ પણ છે અને ગુજરાતી ખોરાકની તો વાત જ કઈક અલગ છે.
એટલે તો અને તમે આમ ફરસાણમાં જુઓ તો તમને કઈ ભાવે ગુજરાતી ખોરાકમાં.
હા ફરસાણમાં તો મને ગાંઠિયા છે એવું બધું ભાવે છે.
હા તમે ખમણી સાંભળ્યું છે જે મેં તો બહુ સાંભળ્યું છે કે અહીંયા બધા ખમણી બહુ ખાય એ બાજુ બધા
હા હા હા ખમણી તો બહુ ફેમસ છે
હા અને એવું આપડે હાંડવો ઢોકળા ને એ તો બધું દરરોજ બનતું જ હોય કે થોડા દિવસ થાય એટલે હંડવો બને કારણ કે ઈઝી કેટલો હંડો બનાવાનો ટેસ્ટ માંય બહુ સારો
એ હાંડવો તો ઘરે બી બનાવે છે મમ્મી અને સારો હા ઢોકળા હાંડવો છે
હમ તમે બીજી કશું એવું તમને ખબર જે આમ એવું જુદું હોય જે તમે બનાવતા હોવ
હા એ તો અત્યારે
હા એટલે કશું બી બનતું હોય જાણે અમારા ઘરે પણ ખમણ બને આવું અમુક અમુક વાર ઘરિયા ખમણ બને તીખા ખમણ બને પછી આપડે ઢોકળા બનાવીએ અમુક વાર એવું બધું બદલાતું રે ભજીયા બી બનાવે ને તમે ભજીયા બનાવો ને
હા અમે ભજ્જા પણ બનાવે
હા મેથી ના ભજયા ખાાવ તમે
હા મેથીના મેથીના ભજયા ખાઈએ કેમ કે મેથીના ભજયા બહ સારા કહેવાય થી આપણના માટે આંખો માટેને મેથી બહુ સારી કેહેવાય એમ તો મેથીના ભજા સૌથી વધારે થાય અમારા બાજુ
હ અને ડાકોણ ના પણ હવે તો આપડણે કેટલા મળે છે ને એ તો કેટલા સ્વાદ માં સારા લાગે આપણને તો
ડાકોર ના ગોટા તો ફેમસ છે
હ અને પેલું બધું ખાધું છે તમે પથ્થર વેલી ને એ બધું
હા હા પથરવેલી ના ભજા બી બહ સરસ હોય છે
હ એટલે જ એ તો આપડા હેલ્થ માટે સારા જ કેવાય ને આપડે આ બધી ભાજીઓ કાઈએ તો
હા અને ભાજી તો આપણા હેલ્થ માટે બહુ જ સારી કેવાય એનાથી આપણને આખો આંખોને પણ સારું રહેે
હા એ તો છે એટલે તો ખાવું જ જોઈએ આવું બધું અને પીણામાં હા
લીલી શાકભાજી ને એમ તો ખાવું જ જોઈએ આપણે કેમકે એ સૌથી બેસ્ટ છે એમાંથી ઘણા બધા વિટામિન્સને જે આપણને જો શરીર માટે જે પોષક તત્વો જોવે એ આપણને મળે
હ અને આમ દરરોજમાં છે ને આપડે શાક રરોટી ખાય ને એ પણ એટલું સારું કે દરરોજ આપડે જુદા જુદા શા ખઈએ કે સરગો છે તો સરગો બહુ સારો ખાવાનો એમ
હા સરગવો હતુ બોજે એ આપણા જે જે શરીરમાં જે દુખાવો થાય છે જે અમુક ઉંમર પ્રમાણે જે માણસોને જે પગમાં દુખાવો થાય છે હાથ પગ દુઃખે છે તો એના માટે જે સરગવો છે સૌથી બેસ્ટ દવા તરીકે પણ યુઝ દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે અને સૌથી સારો ગનાય છે
એટલે જ ને અને એના તો પાવડર ને બધું કેટલું વેચાય છે સરગવાનું તો
હય સરગવાનું પાવડર પણ બેસ્ટ હોય છે
હા અને આમ બીજા સબ્જી જોવા જાવ આપણે રોજ બનતું હોય તો આપડે તો બધું પેલું બને જ કોબીસ છે ફ્લાવર છે પછી આપણે તું રીંગણમાં ના એવું બધું તો બનતું જ આપણા ઘરમાં
હા એ બધું તો આપણા ઘરે બનતું જ હોય જે તુવેર છે પાપડી છે વાલોર પાપડી છે અ રીંગનણ છે રીંગણનું ભરતું બનાવે એ તો બહ બેસ્ટ હોય છે રીંગણનુંદ ભરતું બી એનો સ્વાદ બી બહુ બેસ્ટ હોય છે
એટલે તો અને તમે દારભાત નું જુઓ ને તો જુઓ ને આપણે ડાર્ક થઈએ તો દાળમાં કેટલું પ્રોટીન આવે આપણે એને દાળ આમ દાળમાંથી બને તો એવું કેવું કે પ્રોટીન નો સોર્સ એ થઈ જાય ને જોડે જોડે અને કાર્બોહાઈડ્રેટ ભી મળી જાય આપણે રોટલી ભાત બધું ખાય એ એટલે
હા એ ભાતમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે અને દાળમાં અલગ અલગ કઠોળ ખાવા બી જરૂરી છે
શુ શું કીધું તમે
અલગ અલગ કોઠળ જેમ કે ચનાની ચનાની દાળ તુવેરની દાળ પછી રાજમા છે પછી હા એ બધું બી ખાવું બહુ જરૂરી છે અને અમાર ગુજરાતીમાં તો એવું બધું છોડ તો હોય જ
હા અને આપડે તો મેં તો એવું સાંભળ્યું છે કે દર બુધવાર તો બધે મગ તો બને જેમ કે કે કડી ભાત અને મગ તો ફિક્સ જ હોય
હા કઢી ભાત અને હા કઢી ભાત અને મગ તો સૌથી બેસ્ટ છે
હા અને જો તમામે પ્રોટીન લેવુ હોય તો આપણે ચણા નું સલાડ ખાઈએ છે પછી ખબર હવે તો બધા અંદર મરચું મીઠું નાખીને પણ ચણા ખાય છે અને આપડે પાણીપુરી તો છોકરીઓની વાત કરીએ તો પાણીપુરી માંય ચણા તો આવે જ એટલે બેસ્ટ છે આમ તો
અને પેલું મકાઈનું બી બહ સૌથી બેસ્ટ હોય છે જે મકાઈનું બનાવે છે ને? એ પણ સૌથી બેસ્ટ હોય છે. જે મકાઈમાં આપણે અ મ મસાલોને નાખીને મિક્સ કરી બનાવ સૌથી અને મકાઈ બી કાઈમથી બી આપણને પ્રોટીન મળે
હા એજ તો અને આપડે આમ જોવા જઈએ તો રોટલા ના જોડે બધું ખાય તો રોટલો એ કેટલો પૌષ્ટિક આપણા માટે.
હા રોટલો બી આપણા માટે એ બઉ પૌષ્ટિક કેહવાય અને ગુજરાતીમાં બપોર તો સવારે રોટલી, બપોરે રોટલો ને સાંજે ભાત તો હોય અ જ.
હ, ભાત વગર તો પૂરું જ ના થાય ને રોટલામાંય જાત જાત ના હોય છે.
એટલામાં બી રોટ રોટલો ખાવાથી આપણે અ સૌથી આમ બેસ્ટ રેહ.
એટલે જ ને, મેં તો સાંભળ્યું છે કે જુવાર ના રોટલા બને, મ કાઈ ના મકાઈ ના લોટના બને ને બધા ના બને જ છે ને?
બાજરીના, મકાઈના, જુવારના ત્રણે ત્રણ ના રોટલા બને.
એજ અને એટલા મીઠા લાગે ને આપણે મકાઈ ના રોટલા ખાઈએ ને તો તો. કે આમ બઉ સરસ અને આમ ટામેટા સેવનું શાક હોય જોડે તો
હા સેવ ટામેટોનું શાક ગરમ ગરમ અને મકાઈનો રોટલો
હ એજ અને ઘડિયાના કહીએ તો શું જ તમને ભાવે ઘડિયામાં આપણે આમ ગુજરાતી ખોરાક નું જોઈએ તો
ઘડ્યામાંલ લાપસી.
હા લાપસી તો બઉ સ આમ એ અને તમે ફ્રૂટ સલાડ સાંભળ્યું છે આપડ અંયા ફ્રૂટ સલાડ બધા બઉ બના વે મેં એવું સાંભળ્યું છે. હમ્મ, અને હું તો આમ હા હ બોલોન.
હા ફ્રૂટ સલાડમાં બી બહુ સારો એમાં બધા અલગ અલગ મિક્સ બધા ફ્રૂટ નાખીને મસ્ત એનો ટેસ્ટ હોય છે, અને એ બી આપડા બો અ શરીર માટે બઉ સારું છે.
સારું એજ અને આપડે અ પેલું તો ખાઈએ જ છે ફાફડા અને જલેબી એક
હા એ ફાફડા જલેબી તો હા ગુજરાતીઓ ના ફેમસ છે.
હા એજ તો અને આપડે દિવાળી આવે ત્યારે તો પેલું બધું મ ઠિયાઈ બને ને પછી ચરાફળી બને એવું બધું બને એ બઉ સ્વાદિષ્ટ આમ તમે ખાવાની બહુ મજા આઈ જાય એવું બધું.
હા દિવાળી આવે એટલે બધું ઘરે બધા અલગ અલગ નાસ્તા બધા બનાવે છે.
હા એમાંઉ જુદી જુદી પુરીઓ આવે ને આવું મઠિયા, ચોરા ફડી હોય, કે તમે જેને જેવું ફાવે એવી રીતે
હ બધા પોત પોતાની રીતે, હા બિસ્કીટ પડાવે પછી પેલી કારેક તીખી પૂરી, પછી મ મઠિયા છે, ચોડાફળી છે. પછી ખા અ ખાખરા છે, પછી ફાફડા છે.
હા એજ ને આ તો બધું જુદું જુદું બને જ એમ. કે આ ફેસ્ટિવલ આવે એટલે જેવો ફેસ્ટિવલ એવું આપણને ખબર છે ને
જેવા તેહવારો આવે ને એવી રીતનું આપણા ઘરમાં કંઈક અલગ જ એ હોય.
હા, અને ખ અ હા એ તો છે જ અન તમને ખબર જ છે આપડે તું ઉત્તરાયણમાં
હા ઉત્તરાયણમાં ઊંધિયા ઊંધિયુ ઊંધિયું જલેબી.
હા એન એનું વગર તો એવું લાગ્યું ઉત્તરાયણ પૂરી જ ના થાય ને એમાં ચીકી એ બને જોડે
હા ચીકીને એમ ઊંધિયા વગર તો ઉતરાણ ને બાકી જ રે. એવું જ લાગે. ઊંધિયું તો હોય જ ઉત્તરાયણ પર.
સાચે એટલે આપડે અને નવરાત્રી આવે ને તો તો દરરોજ રાતે દુ લોકો બાર ખાવા નીકળી જાય. કે નવરાત્રી ચાલતી હોય ને એટલે તો ગરબા રમીને આવે ને પછી બધા બહાર ખાવા જાય એ
હા એ આપડા ગુજરાતીઓમાં નવરાત્રી તો બઉ આવે જ ફેમસ છે કે નવરાત્રીમાં પણ હા નવરાત્રીમાં બધા અલગ અલગ રીતે બધા તૈયાર થાય બધો અલગ અલગ પેહેરવેશ અલગ અલગ બધો હોય. અને બધા નવરાત્રી નો એટલો આનંદ માને અને પછી નવરાત્રીમાં ગરબા રેવા પછી બધા જાય બહાર ફરવા માટે. બધા જમવા જાય.
એજ એટલે નવરાત્રી નો તો આમ તહેવાર જ અલગ છે. તો વાત જ ના થાય આપડે જોઈએ ને તો ગુજરાતીઓને તો અને આમ બીજા બધા બ તહેવાર આવે આપડે ધૂળે એટલી ને બધા પણ એમાં એવું કશું હોય ને કે આપડે કંઈક સ્પેસિફિક ખવાનું ખાઈએ પણ એમ કે કે ઉત્તરાયણ પર ઊંધયું ખાઈએ ને દિવાળી મઠીયા
હા અને દસ હા અને દશેરા ના દિવસે ફાફડા જલેબી તો હોય જ.
હા એજ તો એવી રીતે જ ને અડધું વસ્તુ તો આમ કેવું કે પહેલે થી આવેલું હોય ને વર્ષોથી બધા બનાવતા હોય ને એટલે ફિક્સ થઈ જ જાય અને આપડે કેવું કે અમુક ઘરમાં તો એવું હોય કે રાતે તો રોટલો જ જોઈએ એવી રીતે ની વાત છે.
હા, હા. બધા બધાના ઘર પ્રમાણે અલગ કે અમુક લોકો દિવસે રોટલો જોઈએ અમુકને રાત રોટલી ભાત એવું બધું જોવે બધા પોત પોત ની રીતે બધું અલગ અલગ બનાવે.
એજ તો અને અનફળતા આપડણે જેટલી વાતો કરીએ ને એટલી ઓછી છે પણ મન તમારે વાત ખુબ જ આનંદ આવે આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું આ વિશે.
હા મને પણ તમારી જોડે વાત કરવામાં બહુ જ આનંદ આવ્યો ફરી મળીએે. હા ચાલો.